કે તો બમત કરે જે અલગ અલગ પ્રદુષણ વિશે પણ વાત કરવામાં આવતી હતી હા એટલે હું તમને શું કે ખબર હલો હા
હા આવાજ આવ્યો
હા એટલે હું એમ તમને કતો હતો કે એમ કેમ મેં ત પ્રદૂષણ વાળી વાત કીધી જેમ કે પ્રદુષણ ના પ્રકારો અલગ અલગ રીતે તે આવતા હોય છે જેમ કે તેમના પ્રકારો જે અલગ અલગ પ્રકારમાં જે પ્રકારો પાડવામાં આવતા હોય છે એને પછી જે તેમ પ્રદુષણ આવે ને એનું એ જે કાગળ ન આપ આપણે જે સળગાવીએ છીએ અને જે ધુમાડો ઉપર જતો હોય છે ત તેથી તેનું પ્રદુષણ થતું હોય છે પ્રદુષણ થાય એટલે પછી જેમ કે આપણે ઓક્સિજન લેવાની અંદર પણ તકલીફ પણ ધીરે ધીરે પ્રોસેસ ચાલુ હોય છે જે આપણે ઓક્સિજન ની અંદર પણ આપને લેતા હોય છે તે્યાં નામથી આપણને ચું જોવા મળે અને જે શ્વાસ ચડતો હોય છે એ તકલીફો પણ વધુ જોવા મળતી હોય છે પછી જેમ કે અલગ અલગ રીતે આપણને રોગ પણ થતા હોય છે જેમ કે શ્વાસ ની અંદર ક હળદવા ક થયા પશે પછી જેમ કે હ્રદય સ હદય છે પાસે જેમ કે મળ ને બધું છે એટલું બધું હળ જતું હોય છે જેના કારણે આપણે પ્રકારનો જેમ કે સિગારેટ આપણે પીતા હોઈએ છીએ જે આપણી શરીર ના માટે આપણે હિક હારક હોય છે હાનિકારક એટલા માટે હોય છે જેમ કે જે આપને હવે ચા સિગારેટ નો તો માળો જોઈએ આપણે પેટના અંદર જતો હોય છે પેટના અંદર જતો હોય છે જેમ કે મો શ્વાસ લેતો હો જોઈએ પણ આપ તમારી અંદર આવતું હોય છે એ જેમ કે હવે તમે થોડી એમ વાત કરી શકો કે તમે શું દર્શાવી શકો તમારી જીવનની અંદર કેમ કે અલગ અલગ રીતે તમે ના ના ના તમે બે મિડ બે મ તમે કરો જેમ કે હા હું તમને એમ કેતો હતો હા તો પૂરી કરું ત એ એટ કે જેમ કે અલગ અલગ રીતે તેનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે જેમ કે તેનું પ્રમાણની અંદર જે અલગ અલગ રીતે તે પ્રોસેસ કરીે જે અરે સાલા એવું જે ઇવેન્ટ ની અંદર જેમ કે દર્શાવ નત્યાનું અલગ જ રીતે તેમનું સ્કિપ્ટ કરીને પછી જેમ કે પ્રોસેસિંગ કરીને પછી એ ર મેમ ગોઠાવાવામાં આવતો મેીમ એવા પ્રકારને ગોઠવામાં આવતો હોય છે જેમ કે અલગ રીતે જ અરે અરે બાપા અરે અરે ક્યા એવું બધું આવતું હોય છે આવતું હોય છે એ તમને સાદા કોલ ની અંદર કઈશ કે આમીમાં તો જેમ કે અતારે આ કોલ ની અંદર એવું નિંદ નાખાઈ શકાય જેવ કે આપણને ફોન પણ રેક્ટ થઈ શકતો હોય છે જેમ કે આપ કોલ કરી બધ માથે એવું પડતું હોય છે કે કે અલગ
હા તમારી પણ વાત સાચી છે કે જે જે કરીને આપણે તમે મને વાત સાચી કરી કે અમે એક એગ્રોની દુકાન બનાવવા જઈ રહ્યા છીએ કે જેથી કરીને તમે મને સાર એવું મોહમદ સાહેબ જો
તમારું એક સારું એવું નેટવર્ક લઈને આવજો. કે અમે લોકોને એક જાણકારી આપી શકીએ. અમે લોકોને એવી જાણકારી આપી શકીએ કે જેથી કરીને ખેડૂતો એમની ઓફર પણ લઈ શકે અને સસ્તી દવા પણ લઈ શકે. સસ્તી દવા લઈને પણ એમના ખેતરમાં નાખે તો બિલકુલ એમનું પોષક તત્વ એમનું ઉચ્ચારણ તત્વ બિલકુલ ઊંચું આવતું હોય છે કે જેથી કરીને હલો પોષણ તત્વ એને પોચી જમીન રાખે છે પસ કીડાઓને મારે છે. પછી જેથી કરીને મગફળીની વિકાસમાં વધારો કરે છે જેમ કે ફુફાનું બીજ ફૂલાવે છે પછી જેથી કરીને એમનો પણ ફુફાનો વધારે અંદાજ બે એવી ગુણવત્તા વધારે છે જેથી કરીને કાસચારો ગાયો માટે બેસવા માટે એ પણ એમનો સારો એવો ભણાવી શકતું હોય છે જેથી કરીને ગાય
વા હાસ એકદમ હાસી વાત હો.
હા પણ એમાં મારે તમને એમ કેવું છે કે તમે જેમમકો છો? પણ એક એવી એક ગુણવત્તા ગુણવત્તા એક એવી સારી હોવી જોઈએ કે હું એક અમારા ખેતરમાં બેઠો છું કે જેથી કરીને મારા જોડે કોઈ અજવાળું નથી. કે હું ખેતરની અંદર એમનેએમ બેઠો છું. કે એક મારો એ અ અગ્નેરી અ ઈ્ ઇંગ્લશ ભાષા છે જેથી કરીને તમને એ વાત કરી શકું કે એક પ્રમાણપત્ર નું એક સંદેશ આપવામાં આવે છે કે એમાં એક ગુણવત્તા એક પૂરી એક દ્રષ્ટિ તમે મત બોલો મારે તમને એમ કેવું છે કે એક સારી ગુણવત્તા મળે. ગુણવત્તા મળે આમાં પાસે અળડુઓ અરડુઓ એવો અરડઓ ગો ઉઠવામાં આવતું હોય છે એની અંદર અલ અસલ પનતો હોય છે પછી એની અંદર અસલ અસલ એવી ગુણવત્તામાં આવેલી હોય છે જો આપણે અરડુવાનું જો પૂલથી દાંતણ કર્યું હોય ને તો પણ આપણે હાથ પેઢી આપણે યાદ કરતા હોઈએ છીએ જેમ કે
ના હોય.
હલડવાનું એવું જ આવતું હોય છે કે જેથી કરીને દાંતણ દાંતણ હંમેશા અડવાનું દાંતણ કરીએ ને તો આપડા દોધ પડતા કરે પછી જેથી અંદર કચરો હોય કચરો ને કાઢને બહાર ફેંકી મારે. ઓટોમેટિકલી એને સિસ્ટમ છે સિસ્ટમ પ્રમાણે એક કામ કરતું હોય છે. કામ એવું કરતું હોય છે કે જેથી કરીને આપણે પૂરતા પ્રમાણમાં આપણે એનું સીધી રીતે આપણું એનું આયોજન કરીએ આયોજન કર્યા બાદ એમાં એક એવી ગુણવત્તા પ્રાપ્ત કરવામાં આવે કે જેથી કરીને એક છોકરી છે ને એક છોકરો છે જેથીને એમના પસેી લગ્ન થતા હોય છે લગ્ન લગ્ન કરીને પછી બંને પેળ. કેનેડા કમાવા જતા હોય છે જો કેનેડા ને આપણે ભૂલી ચૂકી જો હાલ જતા રહીએ ને તો આપડે પાંચ છ વરષ જો પરત ફરીયએ ને તો આપણે એક કરોડપતિ બનીને આઈએ.
અરે વાત તમારી એકદમ હાસ કે જેમ કે આપણે. જેમ કે આપણેે વિદેશ કમ.
હા.
થોડા અને પછી કમંજુ આપડે પેલડી કે. ભારતાવો. તો પછી અલગ જ પ્રકારના પરીક્ષા જોવા મળતા હોય છે. અલગ પ્રકારને એમાં કે જે. પૈસાનું શોષણ હોય ને એ ભારત ની અંદર વધુ થતું હોય છે. જેથી કરીને જે શોષણમાં હીર્ય અટકતું હોય છે. કે એટલે એવા પ્રકારનું અટકતું હોય છે જેમ કે આપણને પૈસાની અંદર પણ આપણને. ગુણવત્તા મળતી હોય છે એવી ગુણવત્તા મળે કે જેમ કે તમે શેતરની. વચો વચ એવું તમારું અારું વધારું ગુમ છે. એટલે તમારી પગલની અંદર તમે એકદમ ચેક કરશો એટલે તમારા. પગની અંદર સાપ પણ આવેલો હ છે એ સાપ તમે. એને તમે કશો કરવાની કોશિશ ના કરો એ સાપ બનીને. હ આવ્યો છું એ તમે મને. થોડો વરસાદી હાલતોો એવું બધું હારું હારું ત મને. કરતું એટલે કેમ કે. અલગ જ રીતે તેનું શોષણ ના થાય શકે ના. એકને તમે કર્યા અને તમે જો આગળ જયા. તો તમારે પણ ડખવાવાનું છે જેમ. આપણે જે ક્રિકેટ વિશે થોડી વાત કરીએ જેમ કે હાલ હાલ મેચ ચાલી રહી છે. ઇંગ્લેન્ડ અને આપણે ઇન્ડિયાની એમાં ઇંગ્લેન્ડની. ટીમે એટલા રન બના્યા છે કે જેમ કે. બસોને અઠ્ઠાવન ઉપર ઓલ આઉટ થઈ ગયયો છે. જેમને દસ વ્રિકેટો ગુમાવી હતી પચાસ ઓવરની મેચની. તેની અંદર એક ત્રીજા નંબર ન એવો પ્લેયર છે ઇંગ્લેન્ડની અંદર જેનું નામ છે જો રૂટ. હીરો એક એવો પ્લેયર છે કે હરો ટેસ્ટ. પ્લેર છે પ્લેયર કે જે. એમને વિકેટ લેવી બહુ મુશ્કેલી થઈ જતી હોય છે. પણ કે એમને એવા સારા સારા ખેલાડીઓ હતા પણને. ઓલ આઉટ થવું પડ્યું એટલે બહુ દુઃખ ની વાત ઇંગ્લેન્ડ માટે કહેવાય. પણ આપણા ભારતની અંદર પણ ચાલી રહી મેચ છે તેની અંદર. મણે જે. બે વિકેટો જતી રહી છે રોહિત શર્મા પણ આઉટ થઈ ગયયો અને વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયયો છે. જેથી કરીને બે વિકેટો. ર છે અને હાલ પણ સારા સારા એવા ઈન્ડિયા ની અંદર રમે્યા છે. હાલનગીલ ચાલી રહ્યો છે શ્રી સહી અંધેરો છે. જેમ કે આ દસ ઓવર પટી જાય છે દસ ઓવરની અંદર રાઉન્ થયા છે છપન. છપન ન્યાાસ એટલે જેનો મતલબ કે. અ ભારતને પણ જીતવું બઉ સહેલું લાગે છે. એ અ કારરાજ આપને અનલીિમિટેડ પણ. વટ દીધી તમે સમજી ગયા છો ને. કીધું એટલે જેમ કે અલગ અલગ રીતે જે. ઉત્પાદન કરી અને અલગ અલગ દિવસ ઉજવતા હોય છે એ અલગ અલગ પ્રકારના જે ઉત્પાદન કરી અને જેમ કે આપણે સ્કૂલની અંદર અ ત્યારે આપણને અલગ અલગ જે દિવસો આપતા જેમ કે વૃક્ષારોપણી છે રમત ઉત્સવ નો દિવસ છે અલગ અલગ જગ્યા રક્ષાબંધન છે, જેમ કે અલગ અલગ એવા તહેવારો આવતા એ પણ આપ સ્કૂલ ની એ
ડબલ્યુ ડબલ્યુ ઈ ડબલ્યુ ડબલ્યુ ઈ ની અંદર એ કર રોમન રેન્સ રોમન રેન્સ એવો ખતરનાક માણસ હોય છે, કે જેથી કરીને એક સુપર પંચ અને એક પેઢું આલે એટલે હોમજાને પેઢી દવે રહી જાય એટલે એને હરવું પડે હરવું પડે હરવું પડે અને એ કપેલો આપડે એનું દાઢિયા દા ઢી કે કે નું નામ છે, બ્રસ્ટ રોમન એવું નમ છે. કે જેથી કરીને એ ઓનલી ફોર મની બેંક લઈને આ મની બેંક એવું લઈને આવે અને એની અંદર પછ ઝીડિંગ ગોઠવે સીડીંગ ગોઠવ્યા બાદ પછી એ ઉપર વળગાડે અને એ બધા એવા નાટક કરવા આવતો હા એક કભો એવો સોડે કે જે થી કરીને એ શોલ્ડર કહેવાય શોલ્ડર એવું સોડે કે પેલાને એ વેલ્ડિંગ થઈ જાય એવું થય થઈ જતું હોય છે. કે જેથી કરીને એનું એક વેલ્ડિંગ થઈ જ તું હોય છે, કે જેથી એમાં એક ત્રણ દોરડા બાંધવામાં આવે છે, કે જેથી કરીને એમ જો પૂલે ચો કે જો રાઉ થઈ જાય ને તો એ લાલ કલ રમાં બધુંય લાલુ રાતું સોળ થઈ જતું હોય છે. એની અંદર એક રાતો સોળ એવું પ્રમાણમાં થ તુ હોય છે, કે જેથી કરીને એક પૂરતા પ્રમાણમાં એ લોકો ગુણવત્તા ધારે છે, ગુણવત્તા એમાં એવી વધારવામાં આવે છે, કે જેથી કરીને એક પૂરતા પ્રમાણમાં જે લોકો વધી રહ્યા છે, એમાં બિલકુલ એક એમાં એક સહનશક્તિ જોતી હોય કે એમાં એક આખી ગુણવત્તા વાળી વાત હોય છે, કે હું તમને વાત શું કરી શકું કે એક એમાં હા કે એમાં એક રોમન રેન્સ હોય છે, રોમન ર્રેન્સની હગાથ ત્રણ દોસ્તારું હોય છે, એક હોય છે બિ એફ્રજ અને એક હોય છે, સેથ રોલેન્સ યસ સેન્થર ઓલાઇન્સ તો નોમ એવું છે, કે બધું શૂન થઈ ગયુ છે, એને એવુ સું થય ગયુ સે કે જેથી કરીને એક સેથ રોલેન્સ રહ્યો ને એ બિલકુલ દગાબાજ હતો દગાબાજ એવો હતો કે બચારા રોમન રેન્સને એવો દગો આપતો અને પૂરતા પ્રમાણમાં એનું શોષણ ના થઈ શકતું બચારાને પેલાને ઘણું જતું હોય પણ આ શું મય એક પ્રકારની સળયું કરતોય એવી સળીયું કરતો કે પછી બચારો ડીને આ પ્રોઝે શું કરે મારો એમ કઈ ને ઈ હવે એના કેર જતો હોય છે. પછી એક પછી અંદરથી ઉડે મડે એવો આવતો હોય કે અંડરટેકર અંડરટેકર નું નમ એવું છે. કે જેથી કરીને એક અંડરટેકર નો ભાઈ હતો એનું નોમ મુ ભૂલી હા બીવીગ મરી જાય એવું ઓમ એવો તો માથે કોપો પહેરીને આવતો નેવી તો
હા વાત તમારી બિલકુલ સાચી જેમ કે અડ અડરટેકરની અંદર જે જેમ કે અલગ અલગ જે અંડરટેકર એવી આંખો કરતો હોય જેમ કે એવી આંખો કરે એટલે ઓમ પે બકરી નહી આવતી બકરી કાઢી કઢ